હા
કેમ છો
હલો હા મજામાં તમે કેમ છો
મજામાં મજામાં મારો અવાજ આવે છે
હા હા કમ્પ્ટ આવે છે બોલો બોલો.
કઈ નઈ આપણેે મોબાઈલ નું વ્યસન વિશે વાત કરી.
એને એને કયું
હમમ બહુ મહત્વનો વિષય છે આજે મોબાઈલ દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. નાના બાળકો હોય યુવાનો હોય કે વૃદ્ધો તો મોટા ભાગના લોકો દિવસ નો ઘણો સમય મોક મોબાઈલ પર જ વિતાવે છે જયારે મોબાઈલનો ઉપયોગ જરૂરિયાત કરતા વધુ થઈ જાય અને તેના વગર રહેવું મુશ્કેલ લાગે ત્યારે તેને મોબાઈલનું વ્યસન કહેવામાં આવે છે
હા એ તો તમે સાચી વાત કીધી અને મોબાઈલ છે એ માનવજાતની ઉપયોગી શોધમાંની એક શોધ છે પરંતુ જયારે તેનો ઉપયોગ મર્યાદા ઓળંગી જાય ત્યારે તે આશીર્વાદ નહી પણ આપણા માટે અભિશાપ બની જતું હોય છે.
હમ એકદમ સાચું કહ્યું તમે મોબાઈલ ટેકનોલોજીની એક મોટી ભેટ છે તેના દ્વારા આપણે દર દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલા લોકો સાથે વાત કરી શકીએ છે ઓનલાઈન અભ્યાસ કરી શકી છે બેંકિંગ શોપિંગ. ટિકિટ બુકિંગ અને ઘણી જરૂરી સેવાઓનો લાભ લઈ શકીએ છીએ. પરંતુ દરેક વસ્તુનો અતિરેક અ વાપર હોય છે આજકાલના ઘણા લોકો જરૂરિયાત કરતાં વધુ સમય સોશિયલ મીડિયા રીલ્સ ઓનલાઈન ગેમ્સ અને વિડીયો જોવામાં પાછળ. ખચા કરે છે. આજ મોબાઈલ નો વ્યસન નું મુખ્ય કારણ છે
હા એ તો તમે સાચી વાત કીધી આજે લોકો પાસે સમય ઓછો નથી પરંતુ મોબાઈલમાં સમય વધુ વેડફાઇ રહ્યો છે મોબાઈલ આપણા હાથમાં જ હો હ હાથમાં હોવો જોઈએ મન અને જીવન પર નહી. આધુનિક યુગને બીજી યુગ કહેવામાં આવે છે આજે મોબાઈલ વિના જીવનને આપણે કલ્પના કરવી પણ મુશ્કેલ બની જતી હોય છે.
હમ એકદમ સાચું કું તમે અને હું માનું તો એવું કે આ મોબાઈલ ના વ્યસનનું વધારે પરિણામ તો વિદ્યાર્થીઓમાં જોવા મળે છે કારણ કે વિદ્યાર્થીઓમાં અભ્યાસ કરવા માટે મોબાઈલ હાથમાં લે છે પરંતુ થોડા સમય પછી સોશિયલ મીડિયા ચેટ અથવા ગેમ્સ નોમાં સમય પસાર થઈ જાય છે. તેના કારણે એ લોકોના અભ્યાસ માં ધ્યાન ઘટે છે. પરિણામ ખરાબ આવે છે અને સમયનો પણ બગાડ થાય છે. ઘણા વિદ્યાર્થીઓ તો પરીક્ષાના દિવસોમાં પણ મોબાઈલ થી દૂર રહી શક તા નથી.
હા એ તો તમે ઘણી સાચી વાત કીઘી. કારણ કે જોઓને મોબાઈલ તો એવો અંગ બની ગયો છે આપણા જીવનનો કે આપણે સવારે આંખ ખુલતાની સાથે જ લઈને આંખ રાત્રે ઊંઘ આવે ત્યાં સુધી મોબાઈલ તો આપડા સાથી બની ગ્યો છે. કે અભ્યાસ છે બેન્કિંગ છે ખરીદી છે. મનોરંજન નોકરી અને વ્યવહાર. આ બધું મોબાઈલ દ્વારા શક્ય બન્યું છે પરંતુ જ્યારે ઉપયોગ છે. એ જરૂરિયાત માંથી વ્યસનમાં બદલાઈ ગયું છે ત્યારે તે વ્યક્તિ પરિવાર અને સમાજ માટે કેવું કે ગંભીર સમસ્યા બની જતી હોય છે.
એકદમ સાચું કહ્યું તમે હું પણ એજ માનું છું મોબાઈલ નો વ્યસન થી શારીરિક અસર પણ ઘણી ગંભીર છે લાંબા સમય સુધી સ્ક્રીન સામે રેહવા ના કારણે આંખોમાં દુખાવો માથાના દુખાવો ગરદન અને કમર ના દુખાવા જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. અને સતત મોબાાઈલ વાપરવાથી ઊંઘ પણ ખરાબ થાય છે. ઘણા લોકો રાત્રે મોડે સુધી મોબાઈલ ચલાવે છે. જેના કારણે પૂરતી ઊંઘ મળતી નથી પરિણામે થાક અને એકાગ્રતામાં ઘટાડો થાય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને મોબાઈલ નું વર્સન એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિ કોઈ ખાસ કારણ વગર વારંવાર મોબાઈલ ચેક કરે. કલાકો સુધી સોશિયલ મીડિયા ગેમ્સ અને વિડીયો ગેમ્સ જેવા પ્લેટફોર્મ છે. એના પર પોતાનો વધારે પડતો સમય પસાર કરે. અને મોગાઈલ વગર તો કેવું બેચેની કે અને અશાંતિ અનુભવે. એટલે આ વ્યસન કેવું ધીમે ધીમે વિકસે છે અને ઘણી વખત વ્યક્તિને પોતાને ખબર પણ પડતી નથી કે તે એજ છે એ મો નિયંત્રણમાં પોતાના નિયંત્રણમાં નથી.
હમ્મ એ સાચું કહ્યું તમે મારા મતે તો એવું કે શારીરિક જ નહીં પણ મોબાઈલનું વ્યસન માનસિક સ્વાસ્થ પર પણ ખરાબ અસર કરે છે. લોકો સોશિયલ મીડિયા પર એકબીજાના જીવન સાથે પોતાની સરખામણી કરવા લાગ ગે છે. જેના કારને ચિંતા તનાવ અને આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થઈ શકે છે. ઘણા લોકો પરિવાર સાથે બેસીને પણ મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે. પરિણામે પરિવારના સભ્યો વચ્ચે વાતચીત ઓછી થાય છે, ને સંબંધોમાં અંતર આવવા લાગે છે.
હા એ તો તમે સાચું કીધું અને કેવું કે મોબાઈલનો મૂળ હેતુ તો કેવું કે લોકોને સરળતાથી શં સંપકૅમા રાખવાનું હતું. પણ આજે તમે જુઓ તો મોબાઈલ દ્વારા આપણેે ફોન અને વડીયો કોલ કરી શકીએ છીએ ઓનલાઈન શિક્ષણ મેળવી શકીએ છે. બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ કરી શકીએ છીએ સમાચાર અને માહિતી મેળવી શ કીએ છે, નવી કુશળતાઓ છે, એ શીખી શકીએ છે. અને સાથે સાથે વેપાર અને ધો અ નોકરીનું સંચાલન પણ આપણે કરી શકીએ છે. એટલે સમસ્યા મોબાઈલમાં નથી. પણ તેનો અતિશય અને અયોગ્ય ઉપયોગ કરવામાં આવે તેમાં છે.
હમ એકદમ સાચું ક્યું તમે હું પણ એજ માનું છું કે મોબાઈલ નું સંપૂર્ણપણે ખરાબ નથી પણ અ તેના ખોટા અને અતિશય ઉપયોગ ખરાબ છે, જો આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ. તો તે શિક્ષણ, માહિતી, વ્યવસાય અને સંચાર માટે ખુબ જ ઉપયોગી સાધન છે.
હા એ તો સાચી વાત કીધી તમે પણ તમે જોવો ને તો કે હ બોલો બો
પેલા આપડે જોતા હતા કે બાળકો મેદાનમાં રમતા હ હતા મિત્રો સાથે સમય પસાર કરતા હતા તો આજકાલ તો ઘણા બાળકો મોબાઇલમા જ ગેમ્સ રમે છે, વ્યસ્ત રહેે છે. જેના કારણે તેમની શારીરિક પ્રવૃતિ ઘટી ગઈ છે. જેના કારણે એ લોકો મસ ધૂળતા આંખોની તકલીફ અને અન્ય રોગો અ સમસ્યાઓ વધી રહી છે. રમતગમત અને બહારની પ્રવૃત્તિઓ બાળકોના વિકાસ માટે ખુબ જ જરૂરી છે.
હા એ તો તમે સાચી વાત પણ તુમે જોવો તો કે મોબાઈલની અસર છે, એ આજકાલ વિદ્યાર્થીઓ પણ પણ જોવા મળતી હોય છે, કે મોબાઈલના વ્યસનથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ છે, તો એના રસમાં ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે તમે જુઓ તો કે અમુક વાર તો બાળકો ચાલુ ક્લાસે પણ પોતાનો મોબાઈલ ખોલીને રીલ્સ ને એવું જોતા હોય છે, આગળ શિક્ષક ભણાવતું હોય છે, પણ પાછળ એ બેઠા બેઠા પોતે રીલ્સ જોતું હોય છે. પછી ભણવાનમાં પોતાની એકાગ્રતા પણ કોઈ એમની ઓછી થઈ જતી હોય છે. અમુક વાર તો યાદ રાખવાની શક્તિ પર પણ ઘની અસર પડતી હોય છે. પછી હોમવર્ક અને પ્રોજેક્ટ છે. તો એ પણ એ લોકો ના અધુરા રહી જતા હોય છે. પરીક્ષાનામાં પરિણામ પણ એ લોકો નું ઘણું ખરાબ આવ તુ હોય છે, અને સાથે સાથે એમને વાંચનની આદત છે, એ પણ ઘટી જાય છે. ઘણા વિદ્યાર્થીઓ માત્ર પાંચ મિનિટ માટે મોબાઈલ ખોલે પણ પરંતુ એની પાછળ પાછળ પોતાનો એટલો કલાકો સમય અ વહેવડાવી દેતો હોય છે.
એકદમ સાચું ક્યું તમે અને મોબાઈલના વ્યસનથી બચી પણ શકાય તો એના માટે આપણે સૌ પ્રથમ તો મોબાઈલ વાપરવાનો સમય નક્કી કરવો જોઈએ. બિનજરૂરી સોશિયલ મીડિયા અને ગેમ્સમાં સમય બગાડવો નહીં. અને ભોજન કરતી વખતે અને પરિવાર સાથે બેઠા હોઈએ ત્યારે મોબાઈલ નો ઉપયોગ ટાળવો જ જોઈએ. વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન મોબાાઈલને સાયલેન્ટ મોડ પર રાખવા. જોઈએ અથવા થોડા દૂર રાખવો જોઈએ. જરૂર હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. અને ખાલી સમય અ સમય અને ખાલી સમયમાં પુસ્તકોનું પુસ્તક વાંચવું જોઈએ, રમત રમવી જોઈએ, કસરત કરવી જોઈએ. સંગીત સાંભળવું જોઈએ. આવી પરિવારના લોકો જોડે વાતચીત કરવી જોઈએ.
હા, આ તો તમે ઘણી સાચી વાત કરી અને આપડા કેવું કે માતા પિતા શિક્ષકોની હા બોલો બેન.
હા, તમે જેમ કેતા હતા એમ જ કે માતા પિત તા અને હું પણ મોટી જવાબ દરી છે તે ઓ બાળકોને નાની ઉંમરે મોબાઈલ આપવાનો બદલે રમત ગમત, વાંચન અને પ્ર ઘણી બધી પ્રવૃત એ તરફ પ્રોત્સાહિત કર કરે તો બાળકો પણ મોબાઈલથી દૂર રહે.
હા એ તો તમે ઘણું સાચું કીધું છે. અને શિક્ષકો એ પણ વિદ્યાર્થીઓને ડિજીિટલ શિસ્ત વિશે સમજાવવું જોઈએ. ટેકનોલોજી નો સકારાત્મક ઉપયોગ શીખવવો જોઈએ. એના કારણે મોબાઈલ નો ઉપ ઉપયોગી બાળકો ઓછો કરી શકે. અને મોબાઈલ પોતે ક્યારેય સારો કે ખરાબ નથી હોતો તેનો ઉપયોગ આપડે કેવી રીતે કરીએ છે ને એજ નક્કી કરતું હોય છે કે મોબાઈલ સારો છે કે ખરાબ. હવે શિક્ષણ નું સાધન બને જ છે કે આપણા માટે સમય નો બગાડ બનતું હોય છે. અને વિકાસ નું માધ્યમ બને કે વ્યસન નું કારણ બને. એટલે તમે મોબાઈલ કઈ રીતે વાપરો ને એની ઉપર ડિપેન્ડ કરતું હોય છે.
હમ્મ, સાચું ક્યું તમે અને જો આપણે સમય નું યોગ્ય આયોજન કરીશું અને ટેકનોલોજીનો સમજદારી થી ઉપયોગ કરીશું તો મોબાઈલ આપણા માટે આશીર્વાદ બની શકે છે અભિશાપ નય.
હા, એ તો તમે ઘણું સાચી વસ્તુ કીધી. વાંધો નય સારું સારું છે ને.
હા હા, સારું છે હ.